હમ્મ.
હા તમને મારો અવાજ આવે છે
હા આવે છે તમને મારો અવાજ આવે છે
હા આવે છે
કેમ છો તમે
બસ મજામાં તમે કેમ છો
મજામાં આજે છે ને આપણે પ્રવાસ વિશે જાણીશું કે પ્રવાસ આપણે અ આપણા જીવનમાં કેટલું જરૂરી હોય છે કે આપડે પ્રવાસ ની હોય તો આપણે ઘરમાં જ કંટાળી જઈએ. આપડ પ્રવાસ બહુ જરૂરી વસ્તુ હોય છે. કે આપડે ફરવા જતા હોય તો કેટલું આનંદ થતું હોય છે તમે શું કેવા માંગો છો આ વિશે પ્રવાસ વિશે? હેલો.
હલો હા તમે જે કીધું છે બરાબર છે કે પ્રવાસ એટલે આપડા એ યાદગારી માટે જીવન માટે બહુ જરૂરી છે. પ્રવાસ કરવાથી આપનારીઓ જગ્યા જીવન થી એકતા વી દૂર થાય છે અને માનસીક સેવકો પણ મળે છે મુસાફ ફ આપલા ને પુછતાથી ગ્યાંન ઉપના દુનિયા ન આવષતા ધ્યાન પૂરું પાડે છે નવા સ્ટોનની મુલાકાત લેવાથી આપને ત ના ઇતિહાસ સંસ્કૃત અને પરંપરાતા વિશે જાણવા મળે છે. આટલે આપડે છે ને પ્રવાસ પ્રવાસ જએ છે ને, તો ઘણા વિસ્તારમાં આપણે વિસ્તાર જોયલું નહી હશે. પણ આપણેે જે વિસ્તારમાં જાય તો આપણે એને ધ્યાન મળે છે કે હા આ વિસ્તારમાં આવેલું છે પેલા વિસ્તાર વિસ્તારમાં આવેલું છે પણ આપડે જે એ વિસ્તારમાં જઈ તો આપણે એમની જાણ મળી છે. પ્રવાસ દરમિયાન આપણાને અલગ અલગ પ્રકારના લોકો તેમની વાાષા અને ખોરાક પોષક વિશે શીખવા મળે છે. તમને ખબર પ્રવાસ વિશે આપણે પ્રવાસ જયારે જાય તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાષા પણ જોવા મળે છે અલગ લોકો પણ જોવા મળે છે. એમની ખોરાક પોષક જે આપણેે અહં ખાય છે. તો ત્યા અલગ વિસ્તારમાં અલગ ખાવાનું મળે છે, તમે શું કેવા માંગો છો.
સાચી વાત છે તમારી કે પ્રવાસ આપણા જીવનમાં, બહુ જરૂરિયાત હોય છે કે પ્રવાસ આપણે પ્રવાસ એમ કહેવામાં આવે છે કે પ્રવાસ જવા થી આપું આપણું દિમાગ શાંત રહે છે અને આપડ એકદમ આપણું જે ધ્યાનમાં આપણેે જેને ટેન્શન હોય ઘરની બધી જે ચિંતા હોય ને, જ્યાં પ્રવાસે તો બધું આપે ચિંતાઓ આપડી દૂર થઈ જતી હોય છે. અને જયારે પ્રવાસ જઈએ તો આપડણે કેટલો આનંદ થતો હોય છે કે આપડું કશે ફરવા જઈએ. અને આપડણે ફરવા જઈએ તો એ એક મહિનાનું આ અ એક બે મહિના ફરી આવીને તો બહ મજા આવતી હોય છે, અને આપડે જોવઓ ને આપણેે નાના હતા ને ત્યારે, આપડ પિકનિકમાં પ્રવાસમાં કેટલા ગેલા બહુ મજા આવતી હતી. આપણેે નાના હતા ત્યારે આપણે આપડે સાહેબ લોકો સ્સ્કૂલમાં. આમ મીટિંગ કરીને લોકો આપડે પિકનિકો જવાનું કેતા હતા. અને આપણે ફરવા પણ લઈ જતા હતા અને આપણેે ફરવા જતા ને એ ટાઈમે આપડા બધા આપણા મિત્રો સાથે બધા મળીને. આપ હ બસ માં બેસીને બહુ મસ્ત સરસ મજા થી, એક મસ્ત ગીત પર લગાવીને બ મસ્ત ડાન્સ વાન્સ કરીને જતા હતા, તો કેટલી સારી મજા આવતી હતી તો તમે શું કેવા માંગો છો.
હા જે તમે કીધું તે બરાબર છે પ્રવાસ દરમિયાન નવા મિત્રો પણ બને છે અને સામાજિક સમયને મજબૂત થાય છે તમને ખબર છે. જયારે આપડે પ્રવાસ જઈએ છીએ તો આપણી ફેમિલી સાથે પણ જાય છે. અને આપડે જે પ્રવાસમાં જઈએ છીએ તે બસ આપણે કંઈક પણ લજગરી કરલી હોય. તેમાં બીજા પણ મિત્રો લોકો આવલા હોય, એના આપણે વાતચીત કરી ને આપણે એના હતા મિત્ર બનાવી લેએ કે હા. મેં પણ તમે આવેલા છો અહિયાં અમે પણ રેતા એમ કરીને એમ લોકો હાથ ના હવે માં આવેલું, આ નજારો કેટલો સારો લાગે છે, એમના હાથ ના વાતચીત કરીને આપણે એમને મિત્ર બનાવી દઈએ છીએ પ્રવાસ આપણને કુદરતી નજીક લઈ જાય છે. તેનાથી તનાવ ઓછો થાય છે અને નવી ઉર્જા મળે છે. ખબર જશે કે જે મે આપણે ફ્લવર્સ જવાના હોય જેમ કે દ્વારકા જવાના હોય સોમનાથ જવાનું હોય છે. ગીરનું જંગલ અને કચ્છના રણ જેવા મુખ્ય પ્રવાસો જ સ્ટોરો હોય છે આપડે જવા માટે પેલે આપણે તૈયારી કરી નાખે છે. જમવાનું અવેષથાપને આપણે કરી નાખીએ છીએ. એમ નાસ્તો સુખો નાસ્તો કઈ પણ આપે લઈ જાય છે અને આપડે કપડા પૈસા કે ત્યાં શું કરશું સાની તેને પેલેથી આપણે તૈયારી કરનારખી. તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે કે આપડે જયારે પ્રવાસ જતા હોય છે ને આપડે તો બધી તૈયારી કરી લ છે આપણા કપડા આપડો ખાવા પીવાની વસ્તુઓ બધી આપડે તૈયારી કરી લઈએ છ છેએ. જયારે આપણેે પ્રવાસ જવાનું હોય તો કેટલું મસ્ત આનંદ થી મજા થી જતા હોય છે આપે મ લોકો સાથે નાના હતા ત્યારે મિત્ર લોકો સાથે આપણે રમતા હતા. પિકનિકમાં જઈને બઉુ કેટલું સારું લાગતું હતું. અને હવે તો આપડે મોટા થઈ ગયા તો એવું લાગે કે કશે આપડે એકલા જઈએ તો બરી મિત્ર બી એટલા જોવા નઈ મળે આપડે જેટલા આપડે સ્કૂલ ના ટાઈમ પર પિકનિકમાં હતા એટલા અને આપડ જોઈએ ત ફેમિલી સાથે આપણે પિકનિક જોઈએ તો કેટલું સારી મજા આવે છે. ફેમિલી સાથે જઈએ તો મમ્મી છે ને આપડે હોય ને આપણી મમ્મી છે ને આપડી હરેક વસ્તુ ખાવા પીવાની બહ હર એક જરૂરિયાત વસ્તુ મમ્મી લઈ લે છે જયારે પિકનિક જતા હોય ત્યારે આપડે એટલું ધ્યાન હોય આપ મમ્મી એટલું ધ્યાન રાખીને બધી વસ્તુઓ લઈ લેતી હોય છે પિકનિક જવાની ટાઈમે અને આપડ પિકનિક જઈએ ને તો આપણે ખાવા પીવાની વસ્તુ લઈ ને ત પિકનિકમાં જતા હોય ને ત્યાં ચટાઈ પાાતરી ને મસ્તતી મમ્મી આપડી ખાવા પીવાનું વસ્તુ બહાર આપે છે. જેમ કે આપડે આજુબાજુમાં કશે બીજ હશે ને તો આપડે ફરવા જઈએ ને તો ભી કેટલી મજા આવે ત આપડ મમ્મી આપડે બેસાડે ત આપણું ખાવા પીવાનું લઇ જ ગેલા હોય તે આપે ખવડાવતી હોય છે તમે શું કેવા માંગો છો એ વિશે
હા જે તમે કીધું તે બરાબર છે. પ્રવાસના દરમિયાન હંમેશા જરૂરી દવાઓ યોગ કપડા અને પુસ્તક દરજો સાથે તે રાખવું જોઈએ જો પ્રવાસ થાય તો કોઈ પણ વસ્તુમાં આપણે દૂર પ્રવાસ જાય છે તો પાંચ દસ દિવસ માટે તો ખાંસી શરદી તાવ માટે હંમેશા આપણે દવા સાચવીને રાખવી જરૂરી છે. કેમ કે પ્રવાસ દરમિયાન આપને ખબર નથી પડતી કે આપણા સાથે શું થશે ને શું નઈ એટલે થોડુંક સામગ્રી આપણે રાખું જરૂરી છે આયોજનની મુસાફરી કરવાથી આપનો સમય અને નાળ બંને વચચે છે ફોટોગ્રાફી અને ડાયરી લખવાની ટેવ પ્રવાસ ન યાદો ન કાયમ માટેથી જીવત રાખે છે. તમને ખબર છે પેલા જમાનામાં તો છે ને ફોન ના હતા. ત્યારે પ્રવાસ જતા હતા ને ત્યારે લોકો બૂકો માં લગતા હતા કે અમે અ આટલા વાગે નીકળ્યા પછી ત્યાં જઈને અમે શું કર્યું તે શું નહી કર્યું તે પેલા બુક માં લેતા ને હવે આ જ નવી ટેકનિક હવે નીકળી ગઈ છે મોબાઈલ તો હવે બધા વિડીિયો બનાવે છે ફોટો પાડે છે ને એવું કરે છે. પ્રવાસ દરમિયાન સ્થાનિક પરામતી અને રીતિ રિવાજોને સન્માન કરવું જોઈએ છે. આપણે ફરવા જાય ત્યારે તે સ્તર સ્વત રાખવું એ આપણી નીતિ ફરે છે. આપડે જયારે ફરવા જાય છે તો એવું જરૂરી નથી કે આપડે ફરવા જઈએ એટલે આપણે કઈક કાળજી ના રાખવું જોઈએ આપડે ગમે તમને કચરો લખી દેવો જોઈએ ખાઈને એવું જરૂરી નથી. આપ આપ પ્રવાસ ગઈએ છે તો આપણી નીતિ પણ ફરજ હોય છે. કે આપણે એને સ્વસ્થ રાવું જોઈએ. કચરો હંમેશા કચરા પટીમાં જ નાખવું જોઈએ અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરાવો જોઈએ. તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે જયારે આપડણે ફરવા જઈએ ને આપડણે કશે જોઈએ ને તો આપડે કશે બીચ પર જતા હોય છે, ક કશે આમ ફરવા જઈએ ને તો બીચ પર આપડે વધારે નદી પાસે છે, ને એ તો ક જોવા મળતો હોય છે, કે લોકો એમ ખાઈ પીને બી વસ્તુઓમ આમથી આમ ફેંકી દે તે ડસ્ટબિનમાં બી નહી નાખે પણ આપણે હંમેશા છે ને આપણે સ્વચ્છ રાખ ખવું જોઈએ આપણું અ આપણે જ્યાં બી આપણે જઈએ ને તે આપણી જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. આપડે કશે ભી એમ કચરો જોઈએ ને એટલે આપણે ત્યાં ડસ્ટબીનમાં નાખવો. જોઈએ અને બહુ સારી રીતે થી આપણે ફરવા જઈએ ને ત્યા એકદમ‌ મ મસ્ત મસ્તથી ફરીને ઘરે આવવું જોઈએ. અને આપણે મેં તમને કહું તો આપણે ફેમિલી સાથે ફરવા કશે બહાર જઈએ તો વધારે આપણે અ જેમ કે અ કોઈ પાવાગઢ છે કોઈ છે અંબેમા નું મંદિર કોઈ આપડે દ્વારિકા છે, એમ ફરવા જઈએ ને આપડે તો બહુ મજા આવે એમ બઉ મોટી અ લોંગ ડ્રાઈવ માં તો કેટલી મજા આવતી હોય છે, જયારે આપણે મમ્મી, પપ્પા લોકો સાથે આપણા ભાઈ, બહેન તે આપડે પ્રવાસ માં જતા હોય તો કેટલી બહુ મજા આવે. અને પ્રવાસ જઈએ તો આપણે મંદિરે મંદિરે જઈએ છીએ ને ત્યારે કેટલી મસ્ત પૂજા કરતા હોઈએ છે, ભગવાનની પૂજા કરીને આપણે જયારે ત્યાં આપણે દુકાનો હોય ને ત્યાં આપણે જઈએ છીએ આપણે કઈ બી આમ વસ્તુ સારી લાગે ને આપડે લઈએ છીએ ત્યાંથી બહુ સરસ મજા જેની વસ્તુઓ મળતી હોય છે, મંદિરોમાં વધારે કરતા અને બહુ મજા આવે જયારે આપણે અ ફરવા જઈએ ત્યાં અને દ્વારિકામાં તો જાવ ને તો કેટલા મસ્ત કપડાં મળ તા હોય છે, અને કેટલા મસ્ત દર્શન બી કરવા મળે છે. અ ત કૃષ્ણ ભગવાન ના બહુ એકદમ સરસ મજા ના હતા. નાના છોકરાઓના તો કપડાં જુઓ ને તો દ્વારિકામાં તો એટલા મસ્ત સરસ મજા ના મળતા હોય ને કે આપણે ત્યાંથી આપણે કપડા એકબી જોડી લઈને જ આવીએ છીએ નાના પોયરાઓ માટે. આપણા માટે બી બહ બહુ સરસના ગ બઉુ સરસ એમ મળતા હોય છે કપડા. અને બહુ સારી રીતે પ્રવાસ આપણે પ્રવાસ હંમેશા છે, ને જવું જરૂરી હોય છે. તમે એ વાત કરી સાચી કરી કે અલા હાલના જમાનામાં કેવું મોબાઈલો હોય છે, મોબાઈલ ને ટીવી ને એવું બધું ઘરમાં હોય ને તો લોકો ઓછો પ્રવાસ જતા હોય છે. પણ એ લોકોને નથી ખબર હજુ કે આપણે ફરવું બી કેટલું જરૂરી હોય છે. ઘરમાં રહેવાથી એ લોકોને વધારે શરીરનું શરીરનું કેટલું દુઃખમન લાગી જાય. આપડે ફરવું બહુ જરૂરી, બારની હવા પણ લેવી પણ બઉ જરૂરી અ હોય છે કે આપડે પ્રવાસ જવું જોઈએ. અને આપડે પ્રવાસ કરવાથી આપણે કેટલુ અમ આનંદ થતું હોય છે‌. કે આપડે પ્રવાસ ફરીને આવીએ છીએ, અને બહુ મજા આવતી હોય પ્રવાસમાં. અને આપડે જયારે આપણે વાત કરીએ, તો આપણે નાના હતા ત્યારે આપણે કેટલા મસ્ત મજાથી જતા હતા અને હાલના જમાનામાં તો આપડણે કશ ફરવા બી નથી જઈ શકતા એટલા પહેલા જેમ એટલે આપડ મિત્રોના મિત્રો જેટલા પેલા જેવા મિત્રો હતા ને હા આપણે જોવા બી નહી મળે આપણે આપણી પાસે મિત્રો એ આપડો જે મિત્ર હશે ને જે ખાસી એ બી હાલ કયા બેઠેલો હશે ને આપે બી કશે અહિયાયા હશે. અને મેં કહું તો અ અને પ્રવાસ જવાના આપડે બહુ એમ ફાયદાઓ બી થાય છે, કે આપડણે પ્રવાસ જઈએ ને તો આપડણે એમ અ હવામાન સારી મળે છે, બહાર જવાથી અને આપડે બધું જ્ઞાન ભી મળે છે, બધું એમ શીખવા બી મળે છે બહારનું હ કે બહાર શું દુનિયા છે અને બઉ એમ સારી રીતે હોય છે, પ્રવાસ તમને કેવું લાગ્યું પ્રવાસ વિશે જાણીને?
તમે જે કીધું ખુબ જ સરસ કીધું છે, મને ખુબ જ સારું લાગ્યું
સારું
હમ્મ,